હલો મજામાં તું કેમ છે
હું પણ મજામાં છું હું કરતી છે તું
બોલ
હું કરતી છે તું
અરે નગ નગમાં આવેલી ને તો ગેલરીમાં વાતો કરતી છે એટલા માટે હું ફોન નથી ઉઠાવી શકી હેલો
હલો અવાજ નહી આવતું છે તારું.
હેલો, નેટવર્ક પ્રોબ્લેમ છે એટલા માટે.
આવાજ ન આવું
હેલો.
હલો.
હેલો.
આવાજ હ નહી જા રહા હેલો.
હલો. હલો.
હલો.
હેલો આવાજ આ રા હૈ?
હા આવવા લાગ્યું.
બોલ. હલો.
અવાજ નહી આવતું છે સારી રીતે.
તારી પણ અવાજ નથી આવતું છે.
હું કરે છે હમણાં તું?
કઈ નઈ યાર નમા આવેલી ને તો ગેલરી માં એ બેસીને વાતો કરે છે એટલા માટે મને ડિસ્ટર્બ થાય છે.
નગમા કોની આ તે વાત કરે છે?
નગમાં આપના ફ્રેન્ડ જોડે વાતો કરે છે.
સારો.
એ હોટ સ્પોટ પકડેલો છે એટલા માટે રિસાાર્દ નહી મળે મોાઈલમાં. એટલે મારી નેટવર્ક ઇસ્યુ થાય.
આજકાલમાં તો
હ કા કાપી દીઘી.
આજકાલના વીકેન્ડમાં તો કેટલા બોરિંગ થઈ ગયા છે.
બહ બોરિંગ થઈ ગયા છે. શું કરું નવ
આખો દિવસ લેટ અલ્કો્રોલ કરવામાં જ નીકળી જાય.
હમ.
કઈ નવું જોવું જ માનું નથી.
હા એ જ તો, તારી મમ્મી તારી નાખન કાપી દીધી?
હા કાપી દીધું એનું મેં. એ તો ગઈ ક આ કોઈ ના ઘરે ગઈ.
ભાઈ વરસાદમાં? વરસાદ ન બહાર જ ત ર મમ્મી. સારું તો. હા સારું.
ઘરમાં રહી રહીને બોર થઈ જવાયને એટલે.
હા સા સાચ બોરિગ થાય. હજુ કાય.
શું?
હલો હલો.
તું બોલી?
હેલો આવાજ આવે છે?
હા આવે છે તારું મારું નથી આવતું કે?
હા તારું નથી આવતું, મારા મોબાઈલ કીધેલું તો રિચાર્જ નહી મળે.
તો કઈ રીતે વાત કરે છે?
હેલો! હલો, અરે મારા મોબાઈલ નો રિચાર્જ નઈ મળે. અવાજ
તું કઈ રીતે વાત કરે છે?
હા મેં આવી રીતે વાત કરું છું.
હ રિચાર્જ કરાવી લેવાનું હતું પેલા ને??
રિચાર્જ ભી કેટલા મોંઘુ થઇ ગયું ને?
રિચાર્જ બઉ મોંઘુ થઈ ગયું છે. મારા ભાઈ તો ત્રણ મહિનાનું કરી દીધું. એક જ વાર માં.
હા મારું તો બહુ મોંઘું થઈ ગયું છે.
તાર ઘરમાં એટલા બધા મોબાઈલ છે. બધામાં રિચાર્જ કર આપતો રહ્યો. હલો પછી ની જાય?
હમ હા
બોલતી જ નહી કઈ તો શું કરું મેં?
તું બોલ તું પણ ક્યાં આજના જમાના ની વાત લઈને બેઠો?
હારજ નાદની જમાના ની
આપ આપણું બાળપણના યાદ કરીએ?
હા ચાલ ને યાદ કરીએ બાળપણને?
હા કરીએ ને? જયારે આપણી પાસે આખો દિવસ જોવા માટે માત્ર એક જ ચેનલ હતી. દૂરદર્શન
હા એ તો તું એક જ એક જ ચેનલ એક જીવન દુર દૂરદર્શન જ જતું.
પણ એ રવિવારે જ મજા હતી. એ આજના તો ઓટીટીમાં બધા આવે ને એ તો ટીટીમાં બધા આવે ને નેટફ્લિકસ એ બધામાં આવે,
તું એ સાચી વાત કહી, રવિવાર એટલે સવારે વહેલા ઉઠીને. સીધા ટીવી સામે ગોઠવાય જવાનું. પેલું સવારનું રંગોલી, ગીતો નું પ્રોગ્રામ. અને પછી આપડો એસલી રોમાંચ. એ બધું ક્યાં જોવા મળે છે, હજુ.?
હા. શક્તિ જે, હા, જેવો પેલો વિ વિલન તમરાજ. કીલવીસ આવી ને, બોલે ને કે. અંધેર કાયમ રે. એટલે આપણેને તો એમાં જ થતું કે, હમણાં. આપણો સુપર હિરો આવશે, અને એને ભગાડી દેશે. એવું થાય ને પેલા તો.
એ તો પેલા એવું જ થતું હતું અને જેવું પેલું મ્યુઝિક વાગે. શક્તિ શક્તિ શક્તિમાન. એટલે આપણેે પણ ટીવી સામે ઉભા થઈને ગોળ ગોળ. ઘુમ ઘુમવા માંડતા ને. જાણે હમણાં આંગોળી ઊંચી કરીને હવામાં ઉડી જ જઈશું.
હા. એજ તો સિરિયલ પૂરી થાય એટલે છેલ્લા. શક્તિમાન પેલી શિખામણો આપવામાં આવતો અને છોટી છોટી મગર. મોટી બાતે. એમાં કહે છે કે, જુઠું નહી બોલવાનું, રોજ દૂધ પીવાનું એટલે આપ આપણે પણ એકદમ ડાય થઈને, માથું ધુણાવતા.
હા, અને યાદ છે જો ક્યારેક લાઈટ જતી રહેતી તો? આખા ઘરના જીવ અદર થઈ જતા. પછી તો પડોશી ના ઘરે લાઈટ હોય. તો આખું પલટન એમાં ઘરે જઈને, ગોઠવાઈ જતું. એ જે સાથે બેસીને જોવાનો આનંદ હતો એ કંઈક અલગ જ હતો.
હા. સાચે જ યાર, આજે ભલે આપડી પાસે મોટા સ્માર્ટ ટીવી અને મોબાઈલ આવી ગયા, પણ એ સમયની તો નિર્દોષિત અને એક મિનિટ નું પણ. શક્તિમાન નો ક્રેજ, આજે પણ યાદ કરીએ ને તો, દિલ ખુશ થઈ જાય છે, હે ને.
હા એ તો છે. પહેલા નો જમાનું કઈક બીજું છે હજુ હતું આજે તો મોબાઈલ લઈને બેસી જઈએ. અને પૂરું થઈ જાય આખો દિવસ.
બધું જ મોબાઈલમાં થઈ જાય.
પેલા બધા સાથે મળીને, ટીવી જોતા કેટલા મજા આવતા.
બહુ મજા આવતા હતા પેલા તો, કેરલા
બસ.
કેટલા પ્રકારના સિરિયલ આવતા હતા ને.
હા, એ બધું જોઈ ને આખું પૂરો દિવસ ની કાળી કાઢતા આપણેે.
પહેલાના શહેરામાં તો બહુ મજા આવતા હતા.
હવે તો કોઈ ટીવી માં એટલું ઇન્ટરેસ્ટેડ નથી છે.
નથી નથી, એમ એક પણ એક પણ ઇન્ટરેસ્ટ ની મળે.
પણ મને તો હજુ પણ છે ટીવી માં ઇન્ટરેસ્ટ પણ મારી મમ્મી તો રિચાર્જ જ નથી કરાવતી.
તો મમ્મી ને બોલવાનું ને કે રિચાર્જ કરી તો મમ્મી હું તો ઘરે જ છું. કોલેજ પર નથી જવાના.
મારી મમ્મી નથી કરાતી બોલતી હવે મોબાઈલ છે એમાં જ જુઓ બધા.
હાવે મોબાઈલ પણ ફાઇવ જ ચાલ ગઈ ને એટલા માટે.
મોબાઈલ આવી ગયો બધું બદલાઈ ગયું.
નહી તો મોબાઈલ માં પણ બહ બધા શીખવા મળે ને.
એ તો છે પણ બધા લોકો એમાં જ બીજીી રહે કોઈ
હા, ટી વી ને ટી વી ને કોઈ જુએ જ નહી.
નહી જુવે. ટી વી માં બધું એક સાથે થઈ જાય ને બધા લોકો એક સાથે મળીને જુએ
ખાતા ખાતા અહ ખાતા ખાતા પણ મોબાઈલ જુએ મોબાઈલ વગર તો ખાયા જ નહી. કરે.
મારો ભાઈ પણ એવો છે, મોબાઈલ લઈને જ બેસે. મારા પપ્પા કેટલા ચિલ્લાય છે પણ માનતા જ નથી.
હા, મારી પર બેહેનની દીકરી એવું જ છે મોવાઈલ વગર તો ખાય જ નહી. મોબાઈલ દેશે તો જ ખાજે. ત્રનો ટાઈમ એક પા એક પણ ટાઈમ તો ખાય પણ નહી આમ રાત્રે તો ખાય જ નહી કેટલા મારી મારીને ખવડાવે એને.
મોબાઈલ આવવાથી ઘણું બધું બદલાઈ ગયું છે. પહેલા ના જમાના માં તો એવું નહી હતું બધા સાથે મળીને જમતા.
બધા ઓનલાઈન ડિજિટલ થઈ ગયું છે.
હા, બધું ઓનલાઈન થઈ ગયું છે હવે તો. એમાં ની મજા આવે.
એમાં ની મજા આવે સા-સાચી વાત કીધું તું. શું કરીએ આપડે જમાના હિસાબથી ચેન્જ થઇ જાય બધા.
કોને મોબાઈલ લઈને બેસેલા હોય. મમ્મી ક્યાં છે પપ્પા ક્યાં છે એનાથી કોઈ મતલબ નથી.
અત્યારે તો મમ્મી ને પણ બધું ચીજ આવી ગ્યું.
જોવા લાગી છે.
હા.
બઉ રસ પડી ગયું છે મોબાઈલમાં મારી મમ્મી ને પણ.
મારે કોઈ બેનની બેટીયા જેટલા આપણાને નહી આવે એટલા એને આવડે છે.
એટલા એને આવે. મારી મમ્મી તો રાત્રે એક વાગ્યા સુધી મોબાઈલ જોવે છે.
મારી મમ્મી તો ઈન્સ્ટા જુવે છે.
હમ્મ. ઠીક છે તો પછી વાત કરું. મારી મમ્મી આવી ગઈ છે. મોબાઈલ માંગતી છે મારાથી.
ઠીક છે, ઠીક.